હલો હા બોલો મજા મે છો તમે.
હા તમારે કઈ ફાર્મર કરે છે.
હા
એ હર ભાઈ ભી ફાર્મર કરે છે.
ના અ મારા એ ભી કરે છે શું થય
તમાર સ્વતા નું ફાર્મર છે.
હા સ્વતાનું છે એના પાનમાં
હ સ્વતા ન રહે તો કે મે ખુબ ભારી થાય ને હ એ નફા બટાતી દેવાનું તો ખૂબ જ રિસ્કી કામ છે
હા મારા એ બધા જે બધા લોકો ને જોડે છે ફારમન
હાઈ બી બધા લોકોજ ઠરાવિક લોકો પાસ છે બાકી લોકો નફા બટાતી દઈ દે ને એટલે પૈ કઈ બાકી લોક લોકો કઈ ન કરતા પણ બ બા નવ્વદ ટકા લોકો કર્યા છે આ હા અને હ તો
કરનું તો
હમ ખુબ જ ભારી છે ફાર્મર કરવાનું હા એવા જોબ વગેરે કેવા કર પે છે ને ઓફ ફાર્મર વગેરે કરે છે ને એને ખુબ નફો રહે છે. અને આવે તો આવે તો મરચાંનો કેળાનો પપૈયાનો એવો સીઝન ચાલે છે ને હમ્મ
હા આ ચાલુ છે આવડા તો
હ અમારે મરચા પપૈયા એવા સીઝન ચાલુ છે એટલા માટે અને હવે બારીશ પડી બારીશ પડી જાય ને તો ખુબ જ ભારે કામ થાય હ
હા ના
હા એટલા માટે કે મે પી એ બારીશ પડતી નથી ને તો પીકા ભી આવતા નતા બરોબર અને માલ ને તો કોઈ પીક જ બધુ નુકસાન કરી જ આવે ને એટલે
પાણી આ પાણીના મોસમને તો સારું રહીશ
એ બારિશ આવતી ના તો બઉ બહુ સારું બધું સારું થાય એ બારીશ ના આવતી તો કઈ નહી એ બારીશ બધી ગભરાવતી અને મોસમ બધો બારિશનો હોય તો પર આવતી નથી તે બારીક બારીક આવતી તો તે કંઈ કામ નુ નથી ને
હા
હમ્મ એવું બારીક બારીક આવે છે ને તે કંઈ કામનું નથી. એવી બારીશ આવે છે કે એક દો કલાક પડી જાયના તો ખુબ હારું થઈ જાય. એ કેમ છે હા એ પી પીકા પણ ખરાબ કરે છે ને બાદ
પાણી બી આવત તો સારું બી રે જ એક ટાઈમ પર ચૂકી ના ટાઈમ પે આવે તો
પિતા બી નુકસાન થાય બધુ નુકસાન થઈ જાય ને અને આવડા તો એ જીના જીના ફાર્મે તો બોરવેલ હશે ને એનું એનું થોડું નુકસાન કમી થાય પણ જીના ફાર્મે બોરવેલ નથી તો તેનું તો બહુ નુકસાન થાય ને. એ બધા ઊંચાના પાણી પરે કપાસ વગેરે લગાડે છે ને એનું તો બઉ બહુ નુકસાન થાય કઈ કેટલું નુકસાન થાય તો કપાસના બીયા વગર બટું લગાડાઈ જાય પેર ની થઈ જાય ને એ બારીશ એવી કરતી થી ને અને એવું છે કે આ બારિશનું જે અ જયારે જારે ટાઈમ થયો હતો ને ત્યારે આવતી નતી. અને જ્યારે જ્યારે જરૂરત નથી ને તો બહુ બારિશ પડે એ પૂર પૂર આવી જાય એટલી બારીશ પડે. હલો હલો અવાજ આવી રહ્યો મારો હાલો હાલો હાલો હલો અવાજ આવે છે? હાલો હાલો હાલો